શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. બોલો કેવું છે બસ મજામાં ક્યા છો તમે.
બસ આા ઘરે જ છું બસ જોઓ ને આ છોકરાઓની એક્ઝામ આવવાની છે. તો બસ એના જ. તૈયારી કરવા બેઠી છું.
અત્યારનું એજ્યુકેશન તો બઉ આમ મગજમાં બેસતું નથી આપડા તો છોકરાને શું બનાવવાનું પાછ એવું થઈ ગયું છે.
ના ના એ બિલકુલ સાચી વાત કરી તમે આપણા ટાઈમે ભણતર કેવું હતું અને અત્યારના ટાઈમમાં ભણતર બઉ મુશ્કેલ થઈ ગય છે અત્યારે શું થાય છે જો આપણા ટાઈમે તો આપણે શું ભણી લીધું કે આપણા મા બાપને કશું ખબર જ ના પડે કે આપણે ક્યાં ભણીને પાસઆઉટ થઈને નીકળી ગયા કશું એ લોકોને જોવાનું નથી રહે પણ અત્યારે તો નર્સરીમાં જતું બાળકને પણ આપણે એટલું જ ધ્યાન આપવું પડે છે કેમ કે એ લોકોનું સિલેબસ ને એ લોકોનું જે ભણવાની રીત છે બધું
હમ બઉ જ અત્યાર તો એવું છે કે નર્સરીમાં તમને જેવું ફર્સ્ટ સેકન્ડ નું સ્ટડી હોય છે આટલું હોય છે કઈક અને એમાં કેવું છે આ એક્ટિવિટી બહુ હોય છે નાના છોકરાઓને.
હા સાચી વાત બહુ એ લોકોને બહુ જ એક્ટિવિટી કરાવે છે હમણાં જ્યારે આપણે તો એવું કશું હોતું બી નથી એક
અને એમ જોવા જઈએ તો આ તો છોકરાઓ કરતા જ નથી આ તો આપણા માટે હોય છે બધ તે આપડે કરીને એમને આપવાની એમના પાસેથી કરાવવાનું બધું આપડું જ હોય છે.
હા એ જ એના કરતાં મેં તો ઘણીવાર અમારી સ્કૂલમાં પીટીએમમાં આ મુદ્દો મૂક્યો પણ છે કે તમે જે પણ એક્ટિવિટી છે તે છોકરાઓને સ્કૂલમાં કરાવો ભલે મટિરિયલ અમે ઘરેથી મોક સુ થી શું થશે સ્કૂલ માં છ છોકરાઓ ટીચરની જોડે જાતે કરશે ને તો એ લોકોને મતલબ સારું પડે શીખ આ તો ઘરે તો હું આપણેે જ કરશું કેમ કે આપણી જોડે તો એ લોકો બેસે જ
બાર હજાર અને કેમ જાતે કે એવું પણ કરે પણ એમને એક્સપિરિયન્સ આવે ને કે આવું કર્યું છે કઈક. કેવું એ
હા નહીં નહીં સાચી વાત છે અત્યારનું એજ એજ્યુકેશન તમે જોવા જાવ ને તો એક સ્કૂલોની જે ફીસો તમે જોઈ છે કેટલી બધી ફીસ છે એક જાત
બઉ જ બિઝનેસ જ થઈ ગયો છે હવે શિક્ષા એટલે તો બધું.
તો એટલે ફીસો બી આમ અમુક લોકો તો અફોર્ડ પણ નથી કરી શકતા એટલી બધી ફીસ ફીસ છે.
અને એમાં કેવું થઇ ગયું છે કે હવે આપડે એમની એકસ્ટ્રા ટ્યુશન ક્લાસ આ કર એટલું બધું હોય છે એમાં તો આપડે અર્ધું ખબર નથી પડતું તો પણ શ એમને બનાવે પાછા છોકરાઓને.
બિલકુલ સાચી વાત છે તમારી અત્યારે મલ તમે જુઓ ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ સ્ટેન્ડર્ડના છોકરાઓનું પણ સિલેબસ એટલું હાઈ લેવલનું થઈ ગયું છે ને કે આપણે એ લોકોને પહેલાં છે ને આપણે ભણ મતલબ બુક્સ જોવી પડે સમજવું પડે પછી એ લોક કોને આપણે એક્પ્લેન
એજ બાકી તો એવું છે કે કઈ આપણે ખબર નહ પડતી આપણે ઓનલાઈન જોવું પડે ચેટ જીપીટી એમનો સપોર્ટ લવું પડે તો જ ખબર પડે. પડે બાકી બધું તો મગજ ની બહાર જાય
હા સાચી વાત સારું કે આટલી બધી ટેકનોલોજીને બધું છે તો આપણને ભણવામાં પણ ઘણા મદદરૂપ થાય છે એટલે એ સારું છે.
આપના વખત તો કેવું છે કો સપોર્ટ વગર આપ ભણી લેતા તા બધું.
હા સાચી વાત છે ને જો પહેલાં જે ફિલ્ડ બી બહુ ઓછી હતી તમે જોયું હશે પહેલાંના એજ્યુકેશન મતલબ એટલું સરળ હતું અત્યારના જમાના પર પહેલાં કેટલી ફિલ્ડ હતી કોઈક બહુ તો બહુ ડૉક્ટર ઇન્જિનિયર અને વકીલ
આ
આ ફિલ્ડમાં મોસ્ટલી બધા જતા હતા અત્યારે તો તમે જોવઓ ને કેટલી બધી. ફિલ્ડ છે એટલો બધો સ્કોપ છે મતલબ બહુ બધી કારકિર્દ.
સાચી વાત છે એમાં કેયુ છે કન્ફ્યુઝ પણ થઈ જ પ્રોપ. ઉપ આપને. કરિયર નો પાત નથી મળતો કે આપડે શું કરવાનું. છે એવું. થઈ ગય છે હવે તો.
હા ન ન સાચી વાત છે અને અત્યારના છોકરાઓ તો કેમ ને ભણતા ભણતાં પણ ઘણી બધી એવી એક્ઝામની તૈયારીઓ પણ કરતા હોય છે કે એમનું ભણતા પણ હોય ને એવી આગળ એમને સારું એવું ફ્યુચર થાય એવી કેટલી બધી એક્ઝામની તૈયારીઓ. પણણે એલની સાથે જ.
હવે પ્રેશર બહુ થઈ ગઈ છે છોકરાને નાનાપણથી જ બહુ પ્રેશર હોય છે.
તમે જોયું જશે ને અજારના છોકરાઓની બેગ વિશે આપણે વાત કરીએ તો એ લોકોની કેટલી બેગ હેવી હોય છે કેટલી ભારે બેગ હોય છે એ લોકોની.
એજ તો એ ફીસ લે એવી બેગ હોય છે હવે તો એ તો ફીસ તો તમારે જોવ તમે નર્સરીની તો જેમ કે કોલેજ ની ફી. ી હોય છે આટલી ફી હોય છે બધી.
આ છોકરાઓની એક નર્સરીની ક્લાસની ફીસના હિસાબે અમને એવું લાગે કે આપણે છે ને આપણું આખું એજ્યુકેશન પૂરું કરી દીધું હશે.
એજ તો આપડું કેવ થાય છે આ બાજુ જો આપડો ઈન્કિમેન્ટ વધે છે પણ આ બાજુ જતું રે પાછું એ નહી.
હા છોકરાઓની સ્કૂલ ફીસ પાછી સ્કૂલ ના બધા અલગ અલગ. પ્રોજેક્ટ લાવો અલગ અલગ એક્ટિવિટી એ લોકોની પિકનિક ફીસ આધું એમાં પછી એસ્ટ્રા ખર્ચા પણ બહુ થઈ જાય છે.
એ એકસ્ટ્રાનું હોય છે હજુ બીજું તો કઈક કઈક નવું નવું.
હા અને એક એક સબ્જેક્ટની બે-બે, ત્રણ-ત્રણ નોટબુક બનાવવાની આ બધું એટલું બધું હેવી બેગ લઈને છોકરાઓ સ્કૂલમાં જાય છે તો એ બહુ યોગ્ય નથી લાગતું.
બરાબર અને કઈક વસ્તુ એવું હોય છે ને આ છોક કરાને ખબર પડે છે પણ આપડે નથી ખબર પડતી કે સ્કૂલમાંનું આ શું છે આપડે એમને કઈ કઈ જ નથી શકતા કે આવું કરવાનું છે કે આવું કરવાનું.
સાચી વાત છે અરે મને તો એમ લાગે છે કે ઉ ઉ અ હું પોતે ગ્રેજ્યુએટ છું બહુ સારી રીતે હું ભણાવી શકું છું બટ અત્યારના છોકરાઓનું ભણતર અને બધું નવું-નવું અ મેથ્સમાં પણ એટલી બધી નવી-નવી ટ્રીક આવી ગઈ છે ને કે હું એ લોકોની સાથે બેસીને હું પોતે પણ કરું છું ને તો મને મને એવું લાગે છે મેં કેટલું બધું શીખી લીધું મને પણ ઘણું બધું જાણવા મળે છે.
બરાબર એ બધું નવું-નવું જો હોય છે કઈક કઈક આપડે ખબર નથી પડતી પાછી.
હા આજે તમે જોઈ લેવને જ્યારે ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા હતા ત્યારે હું પોતે મારા છોકરાઓને સાથે બેસીને ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતી હતી તો મને એટલું બધું શીખવા મળ્યું ને કેમકે હમણાં એજ્યુકેશન બદલાયું છે ભણવાની રીત પણ બદલાઈ છે. એટલું સરળતાથી શીખવાડે છે ને કે આપણે મતલબ સમજી જઈએ છીએ.
બરાબર. હવે એવું છે પેલા આપડે પ્રિપેર થવું પડે પાછું જ આ પણ એમને ભનાઈ શકીએ એવું છે અત્યારે તો.
તો બરાબર છે કેમકે આપણે જે ભયણા અને અત્યારની જે જનરેશનનું ભણતર છે એમાં જમીન આસમાનનો તફાવત છે. એટલે આપણે આપ આપણે એ લોકોની સાથે ચાલીને જ એ લોકોની સાથે ચાલીને જ એ લોકોને સમજું શું એ લોકોને શીખવાડશું તો જ એ લોકો શીખશે એટલે એના માટે પહેલાં આપણે શીખવું પૂછ પડે.
આપણો હમ આપણી એમ ડબલ એજ્યુકેશન થાય છે હવે આ આપડા આપણા જમાનાનું અલગ પી હવે એમનું પણ આપણ ભને છે એવું થઈ ગયું છે હવે.
ણે એ લોકોની રીતે ચાલવા માટે આપણને છે ને અપગ્રેડ કરવાની જરૂર છે. તો હા હા બોલો ને હા હા હા હા. એટલે એ જ કવ છું આપડે હવે અપગ્રેડ થવાની જરૂર છે તો જ આપણે આપણા છોકરાઓને આજના એજ્યુકેશન પ્રમાણે આપણે એ લોકોને સ ભણાવી શકીશું.
બરાબર એ એવું ધું વધી ગયું છે ને મુશ્કેલ કેલ થઈ ગયું છે બધું ભનવાનુંને બધું નાના છોક રાઓ જ આટલું કેટલું બધું જોવું પડે. એ શું? અને એક્ટિવિટી બધી અલગ હોય છે.
સ્ટેટ બોર્ડ સી બીએસ ઇ બોર્ડ આઈ. બોર્ડ એ બધા બોર્ડ પ્રમાણે પણ ભણતર ભણવાની પદ્ધતિ બહુ જુદી જુદી હોય છે.
હમ એજ ને. એમાં પ્રોજેક્ટ વર્ક ને આ તો બધું કેટલું હોય છે, એમાં પણ
કુલ અને અત્યારના તો હવે ભણતરમાં તમારે